હલો!
બોલ બોલ.
કેમ છે મજામાં.?
હા! એકદમ મજા બસ. તું કે કેવું ચાલે.?
બસ જો આ રહી, હમણાં તો શોપિંગમાં છું. મારા મારે એક કઝિન છે. એ જાય છે. આવી રીતે આમ. કેનેડા. તો એટલે એની શોપિંગ માં છું હમણાં. તો હું.
બરાબર.
હા.
હ.
હમ, ના ના આપડાે અહં બ બરાબર છે.
કેમ તને ઈચ્છા નથી? ીક છું.
ના ના, આમ જવા એમ અહિયાં કરતા ત્યાં છે આમ સારું એવું પણ તો બી, નથી ઈચ્છા ખબર નહીં કેમ.
હા મતલબ મને બી અંદર થી એવું થતું નહ કે જવું જોઈએ કેમ કે ઓવર ઓલ જોઈએ, તો ત્યાં છે સારું છે બધું પણ, કેવું કે અગર પહેલેથી આપણે ફેમિલી જોડે રહ્યા હોયલ્ ચર અલગ પડી જાય તો એમ. ના મજા આવે એમ.
હા એટલે જ ને, અને ત્યાં ગયા અને એવું જરૂર નથી કે બધાની લાઈફ સારી થઈ જાય. એ બી છે ને. કદાચ આપડે ગયા અને કઈક જોબ ના મળી યા વોટ એવર.
ગમે તે થઈ શકે હા પછી આવું
હા એ તો કશું નક્કી ના હોય ને કે તમે ત્યાં જઈ શું થશે શું નહી.
એજ અને આટલો ખર્ચો કરીને ગયા હોય પછી પાછા બી ના આવી શકાય.
એટલે જ. તો, એટલે આમ નઈ ઈચ્છા થતી જવાની એમ એટલી.
હા એ તો છે. મારી દ્રષ્ટિએ બેમ જોઈએ તો. મને છે ને વચ્ચે બહુ પેલું થયું હતું શોખ થયો હતો. કે યાર મને જવું છે જ. ઈન્ડિયામાં નહી રહવ્યું એમ, પણ પછી હવે થાય છે કે ના ગઈ એ વધારે સારું હતું એમ
બરાબર, બરાબર, હમ્મ મને બી એવું જ થાય છે ક યાર નથી જવું એમ ચાલશે. એવું બી એટલું કઈ ઇમ્પોર્ટન્ટ નથ થી એમ જવું ઈન્ડિયાની બાર, આપડે ઇન્ડિયામાં રઈ રઈને બી સારું એમ સારું હોય છે.
હા ઓપોર્ચ્યુનિટી તો બધે મળવાની જ છેને અગર
હાં, હાં, એજ ને સ્કીલ સાથે સારી એવી તો ઓબ્વિયસલી તમન તમને સારી જોબ મળી જ જશે ઇન્ડિયામાં ઈ મળશે જ
હા, એ તો છે.
હાં પછી ચાલે કે આમ કોક વાર આપડે આમ કંઈ કામ ના બ્હાને જઈએ ઇન્ડિયાની બાર કે એવું ફરવા કે એવું
હા મન ને ફરવાનો બઉ જ શોખ છે મતલબ કે બસ અ એટલીસ્ટ મારે ફરવા બધી જ જગ્યાએ જવુ છે, પણ સેટલ નઈ થવું
હા એજ આમ ફરવા જઈએ એ ચાલે, પણ એવું નઈ કે ત્યાં જઈને પછી ત્યાં જ રઈ જવાનું, એવું નથી હં મને બી એવુ છે. કે હા ફરવા આપડે બધે જઈશું એમ પણ ખાલી એવું નઈ કે ત્યાં જઈન ત્યાં જ ત્યાં જ રહેવાનું પછી ત્યાં જ જોબ કરવાની એવું, એવું તો આપણે ઈન્ડિયામાં જ બરાબર છે, આપડા ઘરે જ
હા, એજ તારો કઝિન જાય છે કઈ જાય મતલબ અ યુએસ છે, કેનેડા
કેનેડા જાય છે અત્યારે તો કેનાડામાં બહુ જ બધા ગુજરાતી તીયો છે
બરાબર મને છે ને એને કઈ હેલ્પ જોઈએ તો કે જે છે કેનાડામા મારા રિલેટીવવ છે તો એ હું વાત કરાઈશ
શ્યોર હું કઈશ કઈશ એને એવું અસેન તો કે કે એને એને એક ફ્રેન્ડ છે એ છે ત્યાં
ઓકે
હા એટલે એ હમણાં તો એની ત્યાં ની જોડે રેવાનો છે પછી
બર બાકી કોઈ બી હેલ્પ જોઈએ તો કે જો કે હા
હા ચે તહેવાર જોઈવા છતો હોય. તમ હું વાત કરાઈશ તારી જોડે એની.
હા પાકુ.
હા
કેમ કે મારા જે રિલેટિવ છે ને એ ત્યાં છે ને સમથીગ કેટલા સાત એક સાત આઠ વર્ષથી રહે છે એમ અને ત્યાં હવે પી આ ર થઈ ગયા છે તો એમને બધું બહુ ખબર હોય છે તો એમની જોડે વાત કરાયને કઈ બીજું જોઈએ હ- કરય દેશે તો
ઓકે તો હું હું કહીશ ને એવી રીતે કે એને કશી હેલ્પ જોઈતી હોય તો એ કે છે કે હજુ તો હજુ તો એ ત્યાં જશે પછી પેલા હમણાં તો એને ફ્રેન્ડની જોડે જ રહેશે પણ પછી એનું એની અલગ આવી રીતે ઘર ઘર સોધશે કેમ કે હા એ જ એનો ફ્રેન્ડ રહે છે ને એક કે એવું ચાલ લોકો જોડે રે છે એટલે ત્યાં તો ત્યા ના જ રવાય
હા એ તો છે
એટલે એવી રીતે એનો અલગ આવી રીતેઅ ઘર શોધશે પછી હજુ તો લાઈઇક એ આમ ભણવા છે અત્યારે હા એટલે એની જે કોલેજમાં છે એડમિશન તો થઈ જ ગયું છે આમ તો પણ થોડી ઘણી પ્રોસેસ બાકી છે હજુ એટલે એક એક કરાવા જશે એટલે સેટલ થશે એમાં એમાં એમાં ત્યાં નો કેવો મહિનો જેવું તો કઈક પકનીકી જ જશે એનું એમ
હા એટલો ટાઈમ તો લાગશે બધું ત્યાં સેટલ થતા ત્યાંના પ્રમાણેજ કેમ કે અહિયાંથી જશે એટલે ત્યાં પ્રમાણે બધું સેટ થવાનું બધી બહુ વાર લાગશે ટેમ્પરેચર
હા એ જણા જો કે આમ આમ તો વાંધો ના આવે મહિનો એવું મહિનો એવું થાય સેટલ થતા
હા એડજસ્ટ
હા અને પછી તો જો એને જોબ કરવી હોય કે નહીં એ તો એના ઉપર ડિપેન્ડ કરે છે. કે ના કરવી કે નહીં એમ.
હમ મને પર્સનલી તો થોડી ઓછી ગમે છે મતલબ. એવું નહી કે નહી બટ મને ખુદ ની ઈચ્છા ઓછી છે કે આવી રીતે બધું, છોડીને જવાનું.
હા, મને બી મને બી આમ એવું ના થાય હ એટલું જલ્દી આમ મને એવું ના થાય કે ના હું જતી રહું એમ.
હા મારી નાની બેહેન છે ને એના હમણાં બોવ જ. જે ઈચ્છા થઈ હતી મને ક છે કે મારે જવું છે એમ, તો મે અને સ સમજાય તી હવે સીતે એનું એનું પોતાનું ડિસિજન છે કે એને જવું કે ના જવું બટ મેં તો હું મારા, મારું કહ તો હું તો ના રહીશ છકુઆટ એટલું દૂર અને બી મમ્મી-પપ્પા વગર તો હું તો ના જ રહી શકું
ઓય હુઅ ના રહી શકુ એમ કેવું આમ મને આમ જોઈએ એમ લોકો જોડે
તો અલગ સિટીમાં હોય તો બી આપણને એવું થાય કે યાર દૂર દૂર લાગે તો અલગ કન્ટ્રી તો સાવ અલગ જ પડી જાય
થોડા થોડા દિવસો હોય ને તો ના વાંધો આવે કે વન વીક છે, કે ચલો વન મંથ બી હોય એક મહિના બી હોય તોય ચાલી જાય પણ આ તો કેટલા વરસ આપડે એક વાર અહીંથી જઈએ તો આપડે ત્રણ કે ચાર વરસ થાય પછી જ આપડાથી પાછો અવાય એને પેલા આપણા થી
એ પાંચ વર્ષ તો મિનિમમ ગણી જ
હ, એ જ નાને ત્યાં જઈએ એટલે બધું સેટલ કરવાનું હ એ જ ત્યાં એટલે બધું સેટલ કરવાનું આમ ને તેમ, ફરીથી આખું બધું તું સેટ કરવાનું. અને એવું બધું થાય. એટલે. અને પાછો ત્યાં તો અહીંયા કરતાં ટે્પરેચર બી આખું અલગ હોય. એટલે પેલા તો એમ એમ. પેલા તો એમાં જ સેટ થમાં આપણને આમ બહુ ટાઈમ લાગી જાય. કેમ કે અહીં આપડે એટલી બધી ઠંડી ના રહ્યા હોય.
એ તો છે બધું એડજસ્ટ થવામાં ટાઈમ લાગે. ને ઉપરથી કલ્ચર આખું ડિફરન્ટ થાય ને ત્યાં.
હા એટલે જ ને. આપડે તો અહિયાં, હમ આપડે તો અહિયાં બહ ઓછી ઠંડી હોય એમ ત્યાં તો ત્યાંની ઠંડી તો આમ બહુ જ કેહેવાય એમ. પેલા તો આપણને એજ એ સહન કરવામાં એમ એમાં જ સેટલ થવામાં બહુ ટાઈમ લાગી જાય.
હા અહિયાંના જેકેટ જો તં ચાલે બી ના.
એટલે જ તો.
ત્યાં તો એના શૂઝ અલગ સ્નો માટેના, પછી જેકેટ અલગ બધું અલગ અલગ લેવું પડે. હલો. હલો. હમ. હલો.